છો બોલો જયંત ભાઈ. મજામા બસ જો હુ મજામા જ છુ. બોલ અત્યારે એક નવા ન મને બરોબર આવે છે. તમને બી આવે છેને, મારો અવાજ
હા હા બોલો ને. નવા ન્યઝ
આ નવા ન્યુઝ મારો ચશમાં તૂટી ગયા હમણા.
હમ્મ હમ્મ
હા
કગાલી મે આટા ગીલા એવુ
હા અ રરે મને ચશ્મા વગર જરાય ચ આલે નહી. મને હા મારે શુ થયુ તુ ખબર છે. રહી હતી. ને તો મને પાંચમા મહિને માારી એટલે આંખો જતી રહી હતી મ બ્લાઇન્ડનેસ મને ખાલી શેડો દેખાય. તો પછી એટલે મે છેને, મને ટુગસ હતાને તો એને ટકાવવા માટે મને ઈન્જેક્શન લેવા પડતા હતા. ની આડઅસર મને આગ ઉપર પડી પછી બી મારે ડિલિવરી પછી બી મારી આંખો નબળી જ રહેશે મને નંબર બહ નથી. એક આ એટલે એક અને દોઢ નંબર જ છે. પણ મને દેખાવાનુ બહુ ઓછુ છે, રીઝન મને તો અત્યારે મારા ચશ્મા તૂટી ગયા ને હમણાં જ જો કેને અડધો કલાક જ નથી થયા ને મારા ચશ્માં તૂટી ગયા. એની દાંડી તૂટી ગઈ છે. કાચ કાચ છે ના અમારે સ્પેશિયલ બનાવવા પડે છે, એવું છે.
ઓ તે કેટલા ના થાય છે, હવે તમારે
મારે મોઘા થાય સાડા પાંચ હજાર ના મારે એક એક ખૂણો હોય, ને આપણે નોર્મલી એક જ આંખમાં તમારે એક નંબર રાઈટ. મારે હરેક કોર્નર માં અલગ અલગ નબર આવે એટલે એ રીતના બને હ કારણ કે આપણને આંખની જે જેલ હોયને, આંખની જેલ હોય, ને અદર યલો કલર ની જેલ જ હ બિમારી ફાટી ગઈ છે. જેજેલ
ઓ
એ એટલા ઇન્જેક્શન ની ગરમી થી.
હા
એના લીધે મને હરેક, જગ્યાનુ વિઝન જે આપણું જે સાઈટ હોય ને એ બધાની સાઈટ થી અલગ અલગ આવે.
હમ્મ હવે આપણેે વાત કરીએ ફૂડ સેફ્ટી બારમા તો આજકાલ હા
ને અત્યારે વરસાદ એવો છેને, હમ તો કહ કે ભાઈ બહાર ના ખાવાનું ખાતા જ નહી.
હમ અ આપણેે જોવા જઈએ, તો અત્યારે તમે જેમ કીધુ વરસાદની મોસમ ચાલુ થઈ ગઈ છે, તો પાણીમાં પણ આપણેે જોવા જઈએ, તો જીવ જંતુ થઈ જાય છે. કે પછી અ હવે તો વધારે અ જમ્સ લાગવાની કે પછી વાયરલ થવાની અ એક કઈ ને કે મોસમ આવી ગઈ છે. આપણે અને વધારે હવે સાવચેતી દેવાની જરૂર પડી જાય છે. હવે આપણે જોવા જઈએ તો, ફૂડ સેફ્ટી એટલે અ ખોરાક ના ઉત્પાદન થી લઈને, આપડી જે થાળી સુધી પહોંચે ને ત્યાં સુધી એની જે ક્વલિટી છેજે, ગુણવત્તા છે. તે જાળવી રાખવી પડે અને જેથી કદાચ વ્યક્તિ બીમાર ના પડે કે એને પ્રોપર કહને કે એક ન ન એન્ ડાયટ મળે. આપણા જીવનમાં જે બહુ જરૂરી છે. પણ જોવા જઈએ તો, ભારત એ આખા વિશ્વના ખૂબ પોષિત દેશોમાંથી અ કહેવાય ને કે એક એકમાં આવે છે. જ્યાં હજુ પણ લોકો કેહેવાય ને કે રાશન જે સરકાર આપે છે. એના પર નિર્ભર રહી છે, ક્યા અ કેટલાક અ લોકો હજુ પણ બિલો પોવર્ટી લાાઈનમા છે. અ આપણેે અ સ્વસ્થ ભારત એવું અ કહીએ છે, પણ હજુ પણ આપણે ખોરાકની સુરક્ષિત આ વિષય નથી સમજી શકતા
અને તમને ખબર છે? કેટલું વેસ્ટ કરે છે. ખોરાક કેટલું વેસ્ટ કરે છે. લોકો તમે જોવુ ને તો હોટલ માં બધા ઘણી વખત જાઉં ને, તો જોવુ ઇવેન હુમારે જ વાત કરુ, મે કે ટી પાર્ટીમાં જઈ કે કે ફેમિલી ગેધરિંગમાં અમે ગયા તો, લોકો બધી જ વસ્તુ લોકોને ખાવી હોય. તમને ચાખવા પૂરતી ખાવી લેવી છે તો, એ જેટલી જરૂર છે તમને ખબર હોય કે ભાઈ મારા પેટમાં આટલી જગ્યા છે. એ પ્રમાણે લું ને લઈ લેશે વધારે નથી ભાવ ફેકી દો. એના કરતા પેલે ટેસ્ટ કરુ નથી ભાવતું તો વાંધો ન આવે ભાવે છે તો, બીજું. પણ ના કેટલું વેસ્ટ કરે છે. ઘરની અંદર બી રસોઈ તમારી એટલી બધી ઘણી વખત ચલો ક્યારે કેવુ થાય. રસોઈ વધી તો, આપણે ફેંકવાનું વાર આવે પણ મને એમ થાય, જે રીત એપ બને છે આવી રીતે
હમ્મ
તમારા ઘરે કુરિયર સર્વિસ ને આ આટલા બધા એનજીઓ લોકો ચલાવે તો, મને થાય કે આ બધા એનજીઓને સોશિયલ વર્કર એક એપ બનાવી જોઈએ. કે જ્યાં જેના ઘરે અ ખાવાનું વધે છે. તો ત્યારે તેમનો માણસ જાય ફૂડ લઈ લે, ગેધર કરે અને જે જરૂર લોકો છે. એ લોકો અને હરેક વિસ્તાર માં જરૂરી લોકો બેઠા જ છે. સમજો કે જે લોકોને ખાવાનું પૂરતું નથી મળતુ અને એવા ઘર છે એજ વિસ્તારમાં કે જ્યાં ખાવાનુ વધે છે. તો ઈ ફેંકવાનું વાર ન આવે, લોકો ના પેટમાં જાય.
બહુ સત્ય કીજો આ તમે કદાચ હમ્મ મને પણ એવું લાગે છે કે, સોસાયટી વાળા મળીને કે પછી અ એક મોલ્લાના લોકો જોડે મળીને. અ પોતે ભેગું કરે, અને પછી જ્યા આ જરૂરતમંદ છે. ત્યાં આપી આવે. આટલી મહેનત પણ થોડી ઘણી તમે કરો, અ તો પણ કદાચ. કેટલું બધું લોકો ભૂખ્યા પેટી ના સુુંવે. મને એવું લાગે છે. અ આપણા જે ભારતમાં છે. અ એક માર્કેટિંગ સ્ટુડેન્ટ એ એ બિઝનેસ. અમને આવે છે એસસઈ. તમને પણ ખબર હશે. જ્યાં સુધી તમે જાણતા હોય કેફ ન લોગો લાગેલો હોય એલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા કોઈ પણ આપણે દુકાને પણ જઈએ હોટેલમાં પણ જઈએ તો એ લોકો પાસે એસ નું એક શું કે સર્ટિફિકેટ હોવું બહ જરૂરી છે આરોગ્ય મંત્રાલય હેઠળ અને આ સર્વોચ્ચ સંસ્થા છે તો આખા દેશમાં આજે ખાદ્ય પદાર્થની જે ચીજો છે એના જે સ્ટેન્ડર્ડ છે જે ધોરણો છે એ નક્કી કરે છે અને અ પણ હવે આપણે જોવા જઈએ તો કચ્ચમાં તમે જોયું હશે અ બે હજાર અ તેર કે બારમાં આપણે જે બહુ ખાઈએીએ એવી મેગી મેગીમાં પણ કેટલા બધા કય ને કે કેમિકલ્સ સોડિયમ વધારે હતું એવા બધા અ આ બે હાજાર પંદર ની વાત છે જે નેસ્લી જે ખુબ પ્રખ્યાત છે કંપની એ કેવાય ને આખા વિશ્વમાં અને એમાં મેગી એક નક્કી કરાયેલી મર્યાદા કરતા વધુ એક લે લીડ એક લીડ અને એમએસજી એટલે મોનોસોડિયમ ગ્લુટામીટ એ મળી આવ્યો હતોું અને આના લીધે શું થાય આપડી જે જીભ છે ને ઘડી ઘડી વાર એનું જે ઓલો આવે ને મસાલો એને માંગ્યા કરે આપણી જીભને એમ થયા કરે કે થોડુંક ખાઈ લો થોડું ખાઈ લો એમ ને પછી પણ પાછી આખા દેશમાં મેં ગયા આવી હા
એટલે આ એક આદિ બનાવી દે તમને ટેવ બનાવી દે ભાઈ મ મેગીતર ચાલતું જ નથી હા તો એક જાતનું કેફિન જ કેવાય ને જે ડ્રગ્સ હોય લોકો ડ્રગ્સ લે એક વખત લો કે દારૂ પીવે એક વખત લે પછી એને ઈચ્છા વારે ઘડે એ જ વસ્તુ ની તલબ થયા કરે
બહુ જ સત્ય કીધું તમે કે એક પછી એક આવ કેટલી બધી સામગ્રીઓ છે જેમ કે આપણે અ એક આપણેે કહીએ ને કે અત્યારે હાલમાં જે આપણે અમૂલ જે બહુ પ્રખ્યાત કંપની છે એના બધા આ દહી દહી છે એને લેબમાં ટેસ્ટ કરાવ્યું અને એ પૂરતું ના પડ્યું જે સ્ટેન્ડર્ડ છે એના હિસાબે આટલા વર્ષથી એ લોકો આપેને ક્યાંક ને ક્યાંક થગે છે અ પછી અ આપણે જોવા જઈએ તો અ આટલી મોટી કંપની અને તમે અ એક સ્ટેન્ડર્ડ મેન્ટેન ના કરી શકો એ આપણેને કહી ને કે કેન્સર ન કારક બની શકે છે દહી આપણે એમ માની ચાલતા હોઈએ કે દહી એટલે પ્રોબાયોટીિકય એટલે આપ જે ઇમ્યુન સિસ્ટમ છે કે પછી આપડો પેટ માટે બહુ સારું કહેવાય પણ જયારે આપણે જોવા જઈએ તો એ આપણેને અંદર કેન્સર ના જે સેલ્સ છે એ વધારે છે ક્યાંક ને ક્યાંક પછી અત્યાર તો આપણે જોવા જઈએ તો અત્યારે તો અ ચોમાસું આવી ગયું છે તો પાણી પુરી લઈ લઈ કે પછી પાઉભાજી લઈ લઈ એમાં પણ કેવા પાણી નો પ્રયોગ થાય છે કે પછી અ જીવજંતુ એવા બધા અ આજુબાજુ હોય છે. અ મને લાગે છે કે જે ક્યાંક ને ક્યાંક કેઈ ને કે અ રોગચાળો ફેલાવવામાં મદદ કરે છે એવું થઈ જાય છે.
સાચી વાત છે. એટલે મેઈન તો એઈ છે કે જો આપણે કહીએ ને સ્વાસ્થ માટે તમારે તંદુરસ્તી માટે વ્યાયામ કરવો જરૂરી છે કે તમારે માઈન્ડને મનને શાંત કરવા માટે યોગા જરૂરી છે. પણ આ બધાની સાથે તમારો ખોરાક તમે શું લો છો એ પણ એટલો જ જરૂરી છે. આપણે નથી કેતા અમુક તામસી ખોરાક થી આપણને અ આપણું મગજ જે છે એ ઉગ્ર બને છે ક્રોધિત બને છે. અમુક જેમાં આપણે નથી કેતા કે બદામ ખાઓ પલાળેલી તો તમારી યાદશક્તિ વધે. તો ડેફિનેટલી જો એ વસ્તુ એ ગુણ કરે છે તો અમુક વસ્તુ તમને આડઅસર પણ કરશે જ. તો આપણે ઈ વસ્તુને હ ઈજ વસ્તુ ને આપણે ધ્યાનમાં રાખીને આપણે વ્યાયામની સાથે એક ખોરાક ને પણ એક આપણેે કઈ ને એક ડિસિપ્લનમાં લાવવો જોઈએ. કે જેથી એક શિસ્તતા તો ઈ તમારા જીવનમાં એક આપણે કમાવેલી આટલી મહેનતથી કમાવેલા પૈસા આમ આડેધડ ડોક્ટરને નઈ જાય જો ડોક્ટર નું કામ ઈ છે કે લોકોનો જીવ બચાવે રોગોમાં કરવા પણ આપણે ઈ રોગો ના ભોગી જ ના બનીએ. જો આપણેે આપણું જે જરૂર નહી પડે. આપણે આપણો ભોગ અને આપણું વિલાસ જે છે એ આપણે સારામાં આપણે યુઝ કરી શકીએ. હરવા ફરવામાં કે મોજ મસ્તી ના નામે આપણેે એમ કય કે આ ખાઈ લોને તે ખાઈ લો જાપાની ખાવ ને મેક્સિકન ખાવ હવે ત્યાંની વાતાવરણ પ્રમાણે ત્યાંનું ખોરાક બન્યું છે. આપણા અહિયાં ના વાતાવરણ પ્રમાણે આપણી સંસ્કૃતિમાં આપણો ખોરાક બન્યો છે.
બન્યો છે બહુ સત્ય કીધું હ ત્યાંના લોકો મેદો વધારે ખાય છે. આપણે જોવા જઈએ છે આપડા પ્રમાણે હ હા તો એ આપણી ના પછે કદાચ. હમ્મઅને આપણેે જોવા જઈએ તો આજકાલ તો દૂધ માં કે મરચા મસાલામાં પણ અ આપણે જોવા જઈએ ને તો બો અ ભેડસેડ થઈ ગઈ છે દૂધમાં યુરિયા થઈ ગયું ડિટર્જન્ટ થઈ ગયું ને સ્ટાર્જ એ ત્રણ વસ્તુને મળાવીને બનાવવામાં આવે છે અ અને મધમાં ખાંડ ની ચાસણી નાખવામાં આવે પછી કોઈ ઉપયોગી ના બચે.
બરોબર સારું ચલો તમારી જોડે ઘણું જાણવા મળ્યું. કરશું આપડે તમે છે ને ફોન કટ કરો ને પછી સબમિટ કરી નાખજો તમારું પેપર આ તમારા મોબાઈલમાં જ દેખાશે
સારું સબમિટ હુ તમને શીખીશું કારો સબમીટ કરો
હાને ચાલ તમે ફોન, હા આવજો